હેલો.
હેલો.
તમારી અવાજ ની આવતી હેલો
હા હેલો હા આવે છે.
હ હવે કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામા તમારે અવાજ બઉ ધીમે આવે છે.
એક મિનીટ હા
ક્યા ગુસેલા
ડુબરે જો
હેલો.
હા હવે આય તમારી અવાજ હા હવે આ
હા હા બોલો કેમ છો?
બસ આ બેસી હતી તમે શું કરો?
બસ અમે અવે રક્ષાબંધન અને રક્ષાબંધનની તૈયારી કરવા
અચ્છા રક્ષા બધનની તૈયારી કરો છો શું તૈયારી કરી રહ્યા છો?
શું કપડાં ખરીદવાના ભાઈને રાખી લાવવાની બૂદને લાવવાની
હા.
પછી રક્ષાબંધન ઉપર હા આધી લાઈ લાવાની બાકી છે, આ લાધી છે.
મેં ભી હમણાં લા જાવા થોડાક દિવસ પછી તો લઈ આવો રાખડી મારા તો બહુ બધા ભાઈ છે એટલે બધા માટે લાવવા આવે. રાખડી અલગ અલગ નાના ભાઈ માટે કાર્ટૂન વાળી ને મો મોટા ભાઈ માટે રુદ્રાક્ષ વાળી બહેનો માટે પણ પછી ભાભી માટે પણ પેલા લૂંખા લાવવાના છે.
હાચી વાત હે. બઉ ગમે નહી રક્ષાબંધન આવે તો આપને બધી કેટલી બધી ખુશી થાય નહી. ને ઓ પેલું રક્ષાબંધન નો તૈયાર તમને ખબર છે ભાઈબૂન માટે ચ હોવે.
હા ભાઈ બહેન નો પ્રેમનું પન પ્રેમ ન એવું છે. રક્ષાબંધન ના તહેવાર ભાઈ બેન ભાઈ ની રક્ષા કરે છે અને ધાગો બાંધીને એને એ વચન આપે છે કે તને ર કશા કરામે.
હાચી વાત છે.
હા એટલે ભાઈ બહેન ના સ્નેહ નો તહેવાર છે ભાઈ બહેન નો રિશ તો જ એવો છે આખો દિવસ ઝગડતા હોય લડતા હોય પણ એકબીજા વી એકબીજા વગર રહેવાય નહીં.
રેવાય નહી કેવું કેટલો બધો મતલબ એવું રિસ્તો બવ એવો હોય નહી. નવા નવા કપડા લાવવાનું ભાઈ બી કેટલો બધો ખુશ હોય કઈ જગ ગ્યા ઉપર નોકરી કરતો હોય તો એને ખુશી થાય કે રક્ષાબંધન નાવાને મારે બૂન મારા માથે રાખડી લાવશેન પેલું લાવશેન કરતો હોવે નહી.
હા એજ તો પણ કયા વર્ષે તો મારો ભાઈ અહીંયા ના આવ તો એટલે મેં રાખડીને એને હુ બાંધેલી ને આ વખતે તો અહિયાં જ છે. જોઈએ છે એને રાકડી બાંધા હો પછી ગિફ્ટ આપે. એટલે કેટલું મસ્ત અ દિવસ જાય ભાઈ બહેનો બધા ફરવા જાય હાથે.
હાછી વાત હૈ.
હા.
કેટલા બધા મસ્ત ગિફ્ટ બીજા લાવેે છે.
હા તમે જવાના તમારા પિયરયા સાથે.
ભાઈ માટે મું પણ બી ગિફ્ટ લાવું છું.
અચ્છા તમે પણ એક લાવો છો નાના છે તમારા ભાઈ.
હા.
તમારો ભાઈ નાનો છે તમારાથી.
મારું મારાથી મોટું પણ લેકિન રાખડી ઉપર તો મેં એને ગિફ્ટ આપું. રક્ષાબંધન ઉપર તો એને અમે ગિફ્ટ આપું મા ભાઈ બહુ મ સરસ કહેવાય. બૂન માટે મરી જાય એવું માર ભાઈ છે.
હા મારો ભાઈ પણ એવો છે મેં તો સૌથી નાની છું મારા ઘરમાં. એટલે બધાને લાડકી મારા ભાઈ ને હા મારા ભાઈને. પણ લાડકી છું એટલે કોઈ દિવસ ના ના પાડે કોઈ બી વસ્તુ માંગવું તરત જ લઈ આવે મારી માટે.
હાચી વાત હે તમે તો બહુ નાના હે તો તો તમે તો બહુ લાડકવાય હશો.
હમ બઉ એટલે એની લાડકી છું આ બધું વસ્તુ કોઈ પણ નાના પાડે કોઈ પણ વસ્તુ માટે હમ એટલે એ મને ગિફ્ટ તો આપડે મે તેને નહી આપુ પણ એ આપે. હમ ના ના.
કથઈ
એ તો તમે જવાનું તમારે પિયર રાખડી બંધાવા.
હા જવાનું જ છું ને મેં પેલા મા ભાઈના માટે શેની રાખડી લઈ ત મને ખબર છે.
સીવી હક લઈએ.
રુ રુદ્રાક્ષ નહી આવતું રુદ્રાક્ષ એની રા ની આપણે ભાઈને બાંધીએ ને તો બહુ સરસ કહેવાય આપણે ભાઈ ની બહુ રક્ષા કરે છે. પેલો રુદ રુદ રુદ્રાક્ષ નો મોતી
શ લવા હલો.
રુદ્રાક્ષ ની રાખડી બહુ સરસ કહેવાય તમે બી પણ ભી એ જ લઈને આવજો
હા મેં બી રુદ્રાક્ષ જ રાખડી લાવવાતો તમારા ભાઈ માટે મેં ચાંદીની વિચારેલું કે ચાંદી ની રાખડી લાવ બ્રેસલેટ લાવવાની છું લે ખરા રુદ્રાક્ષ ની રાખડી
ચાંદીની ચાંદીની પેલો લોકેટ નહી આવતો બુગરી વાલો.
હા હા હા.
આ પેલી ભાભી માટે લાઈ છે.
અચ્છા સારું કેવાય તો તો મેં બી મારી ભાભી માટે એજ છે વિચારતી છોલું બું લઈ જાઉ કે ચાંદી નું બ્રેસલેટ બનાવું છું.
હા.
હમ.
તમે તમારા ભાભી માટે કેવી લાઈ તમે
મેં એ છે મતલબ અ રાખડી જ લાવેલી છું ડિઝઇન વાળી ફેન્સી પણ મેં વિચારતી છું કે ચાંદીનું પેલું આવે ને બ્રેસલેટ નાનું એવું
હા. હાચી વાત ઓ બસ સરસ લાગે છે મસ્ત કેવાય બાકી બઉ છાંદી નુ તો બાપ આપણે બહુ ભાવ છે હવે તો બહુ મો મોંઘી આવશે
હા એ તો છે પણ ચાલે ભાઈ બે ભાઈ ભાભી માટે તો ચાલે એ બી તો આપડું કેટલું રાખીએ છે.
હાચી વાત આ તો પણ રાખે છે તો આા બાજે બાકી ચાંદી તો હવે શું તમાને ખબર છે ને કેટલું બધું ભાવ છે.
તો છે જ.
તો બાકી શું કરી હવે લાઈવી લાઈશ ભાભી માટે હે કે નહી ભાભી બી ખુશ થઈ જાય
હમ એ થે બી રાખે છે ને આપડું એટલે પછી આપડે બી રાખવા જ પડે ને.
હાચી વાત હૈ.
રક્ષાબંધન ના દિવસ કેટલુ એટલુ સરસ લાગે બધા ભાઈ બહેન ભેગા થાય ફોટા પાડીએ સેલ્ફી પાડીએ રાખડી બાંધીએ એકબીજાને મીઠાઈ ખવડાવીએ બારે ફરવા જઈએ રમ રમવા પછી જમવા જઈએ સાથે બધા ભાઈ બહેનો બચપન ની યાદો એ. યાદ કરીએ કેટલું સરસ લાગે.
હાચી વાત હૈ.
તો શું હવે તો હમણાં બધા પોત પોતાની લાઈફમાં બિઝી થઈ રહ્યા છે કોઈ નોકરી જાય કોઈ સાસરે જાય. એટલે દર વખતે મળાતું પણ નહીં, રક્ષાબંધન પર તો ક્યારેક ક્યારે કુરિયર પણ કર કરવી પડે છે.
આમાં રક્ષાબંધન આવે ને તો મારે પિયર જવાનું હોવે તો મને બે દિવસ પેલા મેં જમવાનું જમતી જ નહિ મને ખુશી થઈ જાય.
હા, એજ તો પિવર જવાનું હોય તો આપણે કેટલા ખુશ થાય કે, હા હમણા પીયર જવાના છે.
હાચી વાત હે
જોસુ એ જ આ વખતે તો વિચાર છે, ત્યાં જવાના બધા ભાઈ-બહેન ભેગા થઈશું પિયરે ને પછી રાખડી બાંધશું
હાચી વાત, હવે તો રક્ષાબંધ પછી બધા બધા તહેવાર આવશે.
હા, પછી તો બહુ બધા તહેવાર છે રક્ષાબંધન પછી તો જન્માષ્ટમી છે, ગાંધી ગાંધી જયંતિ છે, નવરાત્રી છે, ગણપતિ છે, દિવાળી છે પછી તો બહુ બધા તહેવાર છે, તહેવાર જ તહેવાર છે પછી તો.
મને તહેવાર આવેને તો મને બહુ ખુશી થાય.
હા, મને પણ બહું ગમે તહેવાર આવે તો અલગ જ રોનક થાય ઘરમાં.
કરીએ એમ ઘર મેં સજાવટ કરીએ, તોરણ લગાવીએ અને તો તમને ખબર છે અમે તોરણ બી પોતે જાતે બનાવી
હ, કેવી રીતે બનાવો છો?
તો ખુદ જાતે બનાવું તોરણ તો નવી-નવી ડિઝાઇનના હોય ને તમે જાતે પોતે બનાવું. મશીન ઉપર બી પેલા મશીન છે તોરણ બનાવવાની મારા જોડે મશીન ઉપર બનાવી દઉ. હાચી વાત છે, આપણે ગમે તે ટાઈમ આપ- ખબર કે એવું બનાવનું તો આપણે પોતે બનાવીએ ને તો ગમે તે ટાઈમ મશીન ઉપર બનાવી નાખીએ.
હા, એજ તો સારું
આમ ના આપણે રેડીમેડ લેવા જઈએ તો મારે તો બાર પાઈ છે. હા, હા કાકા બાપાના બધા છોકરા ભેગા થઈને સગો ભાઈ તો એક જ છે.
હા, મારું પણ એવું જ છે મારા પણ સગો ભાઈ તો એક જ છે. બધી કાકા બાપાના અને મામાના બો બધા છે.
મામાના દીકરાને બધા થઈને બાર ભાઈ છે.
હા, અમારું બી એવું જ છે અમે બી બધા અમારા કઝિનને બધા ભેગા થઈ ઈને દસ-બાર ભાઈ છે. મારે પણ
હાચી વાત છે.
હ પણ સારું લાગે બધા બધાં ભાઈ-બહેનો ભેગા થાય મળીએ વાતો કરીએ.
હાચી વાત હે હા કેટલી બધી ખુશી થાય ને બધા ભેગા થઈએ તો.
હા, એજ તો.
હા, હાચી વાત.
હા, શું હમણા તો મહીનો પણ મહિનો રહ્યો છે, રાખડી માટે તો.
હા, હવે તો મહિનો રહ્યો જ છે.
શું એટલે તો તમે શું કઈ મીઠાઈ લઈ જાવ ભાઈ માટે તો? તમારા ભાઈને કઈ મીઠાઈ ગમે
ભાઈ ને? ભાઈને રક્ષાબંધન ઉપર મીઠાઈ લાવું છું ને હું
કઈ મીઠાઈ લાવો તમે?
ગુલાબ જામુન.
અચ્છા, મેં તો રસગુલ્લા અને કાજુ કત લઇ જાઉં છું.
એવું?
હમ્મ, એને બહું ભાવે એટલે. હમ્મ, હા એ તો.
જામુન લાવું છું ભાઈ માટે.
તમે શું પહેરવાના રક્ષાબંધન પર સાડી પહેરવાના કે શું પહેરવાના?
ના મેમે મેં તો ડ્રેસેસ પહેનો.
હા સારું ને ડ્રેસ ભી સારું લાગે.
મને ડ્રેસસ ગમે.
હા ડ્રેસ ભી સારું લાગે.
સાચી વાત છે.
બસ સારા સારા ફોટા પાડજો ભાઈ બહેનો મળીને.
હા તમાને મુ
હમ્મ, હમ્મ, ચોકસ ચોકસ એસ તો રક્ષાબંધન એટલે એક એવો તહેવાર છે કે ભાઈ બહેન ના પ્રેમ બતાવે છે આપણને કેટલો પ્રેમ હોય છે ભાઈ બનો ભાઈ બન એક બીજાને રક્ષા કરે છે. ચાલ.
સાચી વાત છે.
એ તો ચાલો તમે બી તૈયારી કરો, હા, હમ્મ.
મ આવે ને તો મને બહુ ગમે.
હા મને પણ બહુ ગમે છે, ચાલો તો આપડે પછી વાત કરશો ને ચાલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, રાધે રાધે પછી કરીશ મેં તમાને ફોનો